ઓ હલો.
હલો હા હા હવે આવ્યો બોલ.
કેવું છે તમારા ગામ મમી કેવું ચાલે છે
બો સરસ ચાલે હા કામ તો બઉ સારું કરે બધા સફાઈ કરવા વાળા આમ ક્યાં ગામ માં રવી છેમ સિટી માં નથી રેતા.
હ બ
હલો તમારો અવાજ નથી આવતો.
હા બોલ બોલ શું કરો છો?
શું સફાઈ વાળા બરોબર છે કે તમારે.
ના ના અમારે તો સે ના ના અમારે તો ડેલી શેરી વાળવા વાળા આવે પછી ઓ શું કેવાય આપડે અ અમારે તોલી કચરા વાળી ગાડી પણ આવે. એ બધું અમારે બહુ જ સારું. છે ચોખાઈ તો ચારે બાજુ છે આમ કચરો જો કે જોવા ન મળે ક્યાંય અને ડસ્ટબીન પણ છે ખૂણા ખૂણા એટલે વાંધો ના આવે તમારે કેવું છે?
હા એ તો છે પણ સરકારે કેટલું કરે આપડે જનતા નું પણ થોડુંક ફરજ બને છે કે ગામને અને શેરીને સ્વચ્છ રાખવી.
હા એટલે પછી જનતા એ જ કર્યું હોય ને બધું ડસ્ટબીન રાખ્યું હોય પછી આ કચરા વાળી ગાડી નેવું આવ ધુ આપડા ઉપર જ છે ને આપડે બધું પાલન કરવું પડે એ લો કોનું એમ. આપડે પાલન કરી ડસ્ટબિન હોય પછી આપડે ડસ્ટબ ડસ્ટબિન મા કચરો નાખ્યા વગર બહાર નાખ તો ખરાબ કેવાય ને, આ તો આપડે એ બધું પાલન કરવું પડે એટલે
અમુક લોકો એવું સમજતા નથી ને કે એમની ફરજમાં આવે છે
શું કરીએ હવે એ લોકો ને પછી આપણે કેટલું કઈ, કઈને ટોકી, ટોકી આપે એક ટાઈમે તો આપણેે પણ થાકી જઈએ ને મેન્ટાલિટી એવી થઈ ગઈ હો એ લોકોની
પણ તમને નથી લાગતું કે એના વિશેે આપણે અવેરનેસ
એટલે અવેરનેસ તો સરકાર એટલી કરે છે તોય લોકો આપણી અવેરનેસ લોકો
એવું થોડું સે એક સે ભલે દો, દોસે ભલે તીન, અવેરનેસ ભલે ને ગામડામાં કરો તો પણ લોકો સમજે
એટલે સમજવા વાળ પોતાની રીતે સમજી જાય છે બીજા આપડે કઈ કઈને ઠાકો તોય ન સમજે
હમ, વાત તો સાચી છે તમારી
અને થોડુંક સમજવાનું તો શું પોતાને અંદર થી આવવું જોઈએ એમ કે આ ન બનવું જોઈએ આવું ન કરવું જોઈએ હું પોતાના અંદર થી આવું જોઈએ અમુક લોકોને મેન્ટાલિટી જેવી કે ગમે એ કરીએ કોઈ જોવા વાળું નથી કોઈ કરવા વાળું નથી એટલે પછી શું ગમે ત્યાં કચરો ફેલાવે કે ગમે એ કરે એમ
આ વખતે તો અમારા ગામને જિલ્લા પંચાયત તરફથી એવોર્ડ પણ મલ્યો હતો સાફ સફાઈ જાળવવા માટે
હમ્મ, સારું કેવાય તમારે ગામને. અમારે જોકે એટલું બધું આમ સાફ ખરું પણ એવું એવોર્ડ બેવોર્ડ કોઈ આપ્યું નઈ.
કારણ કે તમારા જિલ્લામાં ઘણા ગામડા છે ને એટલે અમારા જિલ્લામાં ગામડા ઓછા આવરી લેવામાં
હા, એટલે શું ધ્યાન રેય ને તમારા જિલ્લામાં એમ એક ગામ કોઈ ધ્યાન નો રે.
હમ્મ. હા, સાચી વાત છે.
હવે ક્યારે આઉં છે આ બાજુ તમારે?
અમે ને હવે જોઈએ હવે તો મેળ પડે એમ ન થી તમે ફીવી ચારો આ બાજુ આવાનું હોય
હવે તો પણ અત્યારે તો નો આવી શકાય હવે તો થોડોક ટાઈમ રહીને વિચારશું અમે અત્યારે તમારે જો સમય હોય તો આવી શકો તો આ બાજુ આવો. અમારે હમણાં મેડ પડે એવું નથી.
સુરતમાં તો લોચચો નહી તો બો સારું મળે છે તો તમારે આ બાજુ આવો ફરવા, ટેસ્ટ બેસ્ટ કરવા.
ના ના સુરત નું જમવા આવુશ નો ડાઉટ એનું તો કહેવત છે સુરત નું જમણ ને કાશી નું મરણ કલે કાશીમાં મરાય કે ન મરાય સુરતમાં જમવા તો જવું જ છે પણ હવે કે દિવસે સાચું પડે હવે એ નક્કી નહી હવે ટમિંગ ઉપર આધાર શું થાય એના ઉપર આધાર કરી શકીએ એમ તો હું કેમ કહી શકું કે ટ્રાય કરશું જો બને તો આ મહિને એન્ડ સુધીમાં ટ્રાય કરીએ આવી શકાય એમ હોય તો સારું
અમે ઓલું વ્લોગ્સ ચાલુ કર્યા હતા એ કેમ ચાલે છે હવે ચેનલ
હા એક બે સબસ્ક્રાઈબર થયા એમ તો પચાસ ની ઉપર થયા હશે પછી તો શું બંધ કરી નાખ્યું એટલું પછી કોઈ એટલું સબસ્ક્રાઈબ કર્યું ને પછી એટલું બધું ઇન્ટરેસ્ટ રહ્યો નહી શરૂઆતમાં ઘણો ઇન્ટરેસ્ટ હતો ઘણું ટ્રાય કર્યું હું રેસીપી બ્લોગસ નાખી પછી આમ વાતો કરવાનું બધું આપડે કહી શકીએ ડેલી્લોગસ ડેલી નું બધું પોતાનું રૂટીન બતાવ્યું પણ પછી એટલું મને જ ઇન્ટરેસ્ટ ન રહ્યો એટલે મેં મૂકી દીધું
કેમ કન્ટિન્યુ રખાય ને
પછી કંટાળો આવે જો કે સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબર વધ્યા ન અને કઈ ઈન્કમ તો હતી ને એમાં એટલે પછી એમ કે જાય કોઈું
કન્ટિન્યુ રાખ્યું હોત ને તો તમાર ઈન્કમ થત જ મને પણ થયું મેં કીધું આમના બ્લોગસ આવવાના વિડીયો આવવાના કેમ બંધ થઈ ગયા હું તો ડેલી જોતી
પણ એવા લોયલ પણ હોવા જોઈએ ને મારા પચાસ હતા એવાથી તે ત્રીસ જેવારા ઘરના જ મેમ્બર હશે વીસ કદાચ બાર ના હોય શકે વીસ માં મને તો એવું લાગે છે ફ્રેન્ડસ જ હશે બધા
તો ખાસા તમારા ફેમિલી મેમ્બર ઘણું કુટુંબ મોટું છે અમારું તો નાનું કુટુંબ છે સાવ
હા એ છે
બોલો બાકી કે બીજું કેમ ચાલે બધું હેલો કેમ છે એ બધા ઘરે કેમ છે મજામાં કે
બસ જો ચાલે રાખે
હમ
તમારે ત્યાં કેમ છે
બસ બધા મજામાં છે જો અમારો ઘરમાં એક છે હમણાં પ્રસંગ લગ્નને તો એમ ના ગામ મારા ખ્યા છે તો હવે ત્યાં જવું પડશે બી પરંપરાઓ રિવાજો ના લીધે નકર તો આજના જમાનામાં તો બધા સિટીમાં તે એકાદું વિલા બીલા ક કોઈ હોટલ બુક કરાવાઈને મેરેજ કરાઈ નાખે છે કેટલું બધું બદલી ગયું છે નકર પહેલાના જમાનામાં તો પુરા રીતો રિવાજ સા તે લગ્ન થતા કઈ ઊંચું નીચું નઈ ને હવે તો પોતાના પૈસા આવ્યા એટલે પરંપરાઓ બદલી નાખી
હમ તમારે તો કદાચ કર ને એવું થાય છે એટલે જવું પડતું તું હ ને ગાામડ બતા જે
હા એવું બધું હશે એ લોકોને અમારે નથી અમારા ઘરોમાં કોકના છે એ તો મને પણ નથી ખબર હવે અમારા તો ખુદના સિટીમાં રાખ્યા હતા એટલેખખ હવે પણ શું એની
પછી થોડાક ટાઈમ પછી જ્ઞાન હતા કર કરવા કઈક. તમારા ક્ષેત્રપળ ના કઈક કર હતા અને તમે વાત તો કરતા હતા મને. ત્યારે મેરેજ ના થાય એવું નહોતું સમથિંગ.
હ ર નોડ ના
હા હા એવું કઈક તમે કતા હતા પણ મને ખ્યાલ નથી શું વાત કરતા.
હા આપડે શું નવું ઘર હોય એટલે આપણ અહં ના રીતિ રિવાજો ની એટલી સમજ હોય નને, પણ હું તો કઉ પરંપરાઓને રીતિ રિવાજો માનવા જ જોઈએ અપનાવવા જોઈએ ને એને આગળ વધારવા જ જોઈએ.
તો પછી તમે કબ સિટીમાં લોગોન રખા હતા? ઓછ ને ગામડ ટ લેસવું એ હજવાનું છું તમને લે.
ક ક પ છે તમને ખબર તોશે કે સિટીમાં રહીએ છીએ પેલે થી અમે, અમારા હસબેન્ડની ગામડાના છે અમે તો મેન સ હિમત રહીએ જ
એમ તો ઠીક પણ હલો અવાજ આવ્યો હલો
હલો
હલો હલો હલો તમારો અવાજ કેમ નથી આવતો
હલો હલો અવાજ કપાય છે હલો હલો હલો હાલો. હલો, હલો.